હલો હા કાજલ બેેન હા મજામાં મજામાં બોલો બસ શાંતિ ચાલે છે
કઈ ને આ નવરી બેઠી હતી તો વિચારું શું કરવું કઈ સૂજતું નહી એ તો બોર થઉ છું તોં મેં કીધું લાવ કીશાબેન ફોન કરી જો એમની જોડે કોઈ સારું સજેશન હોય તો એમ
તમારે તો માને નહીં મારી બેનને રૂપલને ફોન કરવાનો હતો
બરાબર
પણ તમે મારામાં ફોન કરી દીધો છે
બરાબર હા બોલો
કઈ નઈ શું જાડ શું સજેશન આપ આપીસ આપીશ તો એ કરીશ કે અહીયા આવો મિત્ર ને મદદ કરો વાસણ ધોવાલા બાકી છે ધોવામાં મદદ કરો બીજું તો સુું કવ?
હમ બોલો.
કોઈ દિવસ થવું કે કામ કરાવવા જઈએ. તો મિત્ર આરામ કરે
હા હા. તમારે મારી બાકી રહી ગયું છે ને બે મારે મસ્ત. મુવી મુવી જોવું તો તમારી પાસે કોઈ સારું સજેશન હોય તો.
ધુરેન્દ્ર અત્યારે ચાલે છે ટ્રેનમાં જોઈ નાખો પિકાસો પર આવી ગયું છે.
બરાબર ના એમાં કેવું છે કે મને છે ને ખબર હોય ને કે અચ્છા આમાં આવું થશે આમાં આવું થશે આમાં આ પ્લોટ વેસ્ટ આવશે. એવા મુવીઝ જે છે ને ઓછા ગમે મન છે મારું ધ્યાન પકડી રાખે કેને એવા મૂવીસ વધારે ગમે. એવું થાય કોઈ આમ ટ વાળું કોઈ સસ્પેન્સ વાળું મુવી હોય. કોઈ આમ કેવાય ને કે આમ છેલ્લે એન્ડમાં એવું થાય કે ઉ અચ્છા આવું એમ એવું.
અત્યાર સુધી ન સૌથી પ્રિય ગુજરાત હોય છે ચ મારા માટે તમે જોયું તું.
અત્યાર સુધી જો એક કહું મેં તો મેં જેમ કહ્યું એમ કે મને તો છે ને સસ્પેન્સ વાળા મુવી ગમે તો ગુજરાતી હોય કે ગમે તે હોય બરાબર તો એમાં તો મેં તમને એક મસ્ત એવું ક એકદમ અંડર રેટેડ મુવી થર્ટીન બી કરીને એક મવી છે જે યુટ્યુબની અંદર ફ્રીમાં અવેલેબલ છે. અને લેંગ્વેજ તો ગુજરાતી હિન્દી હા એ એ મુવીઝની તમે જોશો ને એટલે એન્ડની અંદર અ એવું એવું આમ થાય ને કે અચ્છા આવું આવું બી થઈ જકે એવું થાય તમને એવું મવી છે. અને બીજું એ જે છે કાર્તિક કોલિંગ કાર્તિક એ પણ એક જે છે એ સારું મૂવી છે એમ.
સાચું કહ ને તો હું છે ને હું બસ, મને નોલેજ છે જ નહી કારણ કે હું ક્યારે જોતી જ નથી અને પહેલેથી મને રસ જ નહી હતો ત્યારે મને ઘરના લોકોએ જોવા નથી દીધું તો પછી કે જાતને મનાવતા મનાવતા હવે મને રસ જ ઉઠી ગયો છે.
બરા મને
મનંદ કરણ
પણ એવું થાય છે. કે આમ લો મુવીઝ હોય ને લંબી લાંબી લાંબી મુવીઝ હોય ને
હા હા.
નથી ફાવતું એમ કે